હલો જય શ્રી કૃષ્ણ બેન કેમ છો? મજામાં?
હા એકદમ મજામાં છે તમે કેમ છો.?
બસ એકદમ મજામાં
હા
બોલો બોલો શું ચાલે છે? તમારો શાંતિ?
બસ જો એકદમ શાંતિ છે બધું થોડુંક કામ કિચન ના કામ થી પરવા રહી તો કીધું લાવ થોડી વાર વાત કરીએ તો આજે આપણે મને અમે થાય ઓનલાઈન શોપિંગ વિશે થોડી વાત કરીએ-' કે અત્યારે આમ થોડી ચોમાસાની સિઝન છે. તો બહાર જઉું તો આપણને કયાંક ગમે નહીં કેમ કે વરસાદનું કંઈ નક્કી ન કહેવાય ગમે ગમે અત્યારે આવી જાય એવું છે તો શું છે કે આપણે ઓનલાઈન શોપિંગથી શું છે બધું આપણને ઈઝી પડી ગયું છે હવે આપણે જ્યારે પણ ફ્રી હોય તો ત્યારે આપણે ઓનલાઈન શોપિંગ કરી શકીએ છીએ એટલે એના માટેની બહુ બધી એપ્સ પણ છે. કે ફ્લિપકાર્ટ છે, અમેઝોન છે, મીશો છે, અજીિયો છે, બઉ બધી એની છે. તો આપણને જ્યારે પણ એમ થાય કે કાંઈક નવું આપણે જોઈએ છે કે ઓકૅસનલી કાંઈ નવી વસ્તુ લેવી છે, તો એ આપણે એનાથી લઈ શકીએ છીએ અને ઇઝીલી આપણને સરસ વસ્તુ શું કેવું છે તમારે એ બાબત
સાવ સાચી વાત છે હમાં તમારી હવે ઓનલાઈન શોપિંગ એટલી ફ્રી થઈ ગઈ છે, અ એટલું બધું સારું થઇ ગયું છે. કે જેમાં ઘણી વાર તો કેવું છે કેવે શાકભાજી ની જરૂરત પડે કે આપડે ઘરમાં સિંગ દાણા ખતમ થઇ ગયા તો આપણે ગ્રીનકીક કરીએ, તો આ બે મિનિટમાં પાંચ મિનિટમાં આપણા ઘરે વસ્તુ આવી જાય છે. એટલે ઓનલાઈન શોપિંગ એ આપણી જિંદગી બહુ જ સરળ બનાવી દીધી છે. આપણે જો આમ જોવા જઈએ, ને તો એના ફાયદા પણ છે, અને ગેરફાયદા પણ છે. એ ગેરફાયદામાં એ કે આપણે નીચે ઉતરીને જે વસ્તુઓ લેવા જતાં હતાં, એમાં ઘણી વાર કેવું કે આપણે કોઈ વાર આપણી પાસે પૈસા ના હોય અ તો આપણે છે ને જઈને બાકીમાં પણ એ વસ્તુ લઈ આવતા હતા ઘણા કરિયાણાવાળા ના દુકાન